હ.
હાલો.
બોલો.
શું કરો?
જેમ ફોન કટ થઈ ગયો હતો.
ફોન પેલા ભૈયાને વાત કરતો તો, એન જોડે કટ થઈ ગયો.
બરોબર એવુ હતું એમને.
હમ્મ.
કેવુ વાતાવરણ જોયું તમારે બાજુ?
વાતાવરણ તો કોણ વરસાદ જેવું હે, અત્યારે છાંટા આવે એમ નથી.
બરોબર, વરસાદ આવેયો, એ કરી એમને અમારે તો તડકો કાઢ્યો હતો.
હમ્મ.
ચેવુ હે
ખેતીમાં તો ચાલે જાય ધીરે ધીરે વાત તો થઈ તી આપડે યાર ખેતી માટે તો વાત થઈ તી ને કે જોઈએ હવે વરસાદ આવે તો કોક પ્યારવાનું વિચારતા તા
એરંડા માં છે હવે જોઈએ હવે શું થાય? બાજરી પૂંખી હૈ હા
હા?
બાજરી પૂંખી બાજરી
એવું?
બાજરી પેયર દીધી હે
બહાર નેકળી કે નહી?
કાલ જ પહેરી હજુ તો
હમ્મ કાલ પેરી બાજરી એરંડા જોઈએ હવે વિચારીએ‌ હીએ
હમ્મ
વરહાદ આવે એમ
વરસાદ વધારે આવે બાજરી એ તો દીધી એ તમે કો તમાર બાજુ વાતાવરણ એવું હોય તો તમાર બાજુ વરસાદ તો આવશે તો ખરો જ ને
હમ્મ
હમ્મ?
વરહાદ તો આવે કેમ નો આવે.
હમ્મ હમણાં આગાહી કરી હે ન પાહી જબરજસ્ત
હમ્મ અ
હોવે અગાહી બહું થાય હમણાંથી હાચી વાતો એ બહુ મોટી વરસાદ થવાનો હોય.
પણ
હમ્મ એટલા માટે પણ હમણા એક નવી યોજના આવી ખબર તમને?
શેની?
આ કપા આપડે જે વાવો ને
હા
હમ્મ એન ગવર્મેન્ટ સહાય આલે
ચેવી?
હવે તમે કપા વાઈવો હોય સારી એવી હે કે ધારો કે તમે કપા વાવો ને તો જે આપડે ચારા આવે ને ચારા
હમ્મ
હા ધારો કે ગાળા જેને કહીયે ને આપણેે કપાના ગાળા પણ ગાળા આવે ને એ તન તન હોવે એટલે તૈન તન ફૂટ ગાળો રાખીને સોંપવાનો હોય, તન તન ફૂટ ગાળો રાખીને સોંપેલો હોય ને.
હા.
તો ગવર્મેન્ટ તમને સહાય આલે હે.
ચેવી.
એક ચૌદ હજાર રૂપિયા મળે હે, અને એક બીજી હત્યાવી હજાર રૂપિયા મળે એ, રીતનું હે.
વિધે
હેક્ટર દીઠ હોય.
એવુ.
હમ, પેલું ખેડૂત પોટલ આવે ને, ખેડૂત પોટલ.
હમ.
જોયું.
ના.
જેમ આપડે ખબર બે-બે હજાર રૂપિયા આવે.
હા, અ
પેલા ખેતી ના ગવર્મેન્ટ આલે.
હમમ, હમ ખબર.
હમ. તો એવી રીતનું આમ ખેતી ના પૈસા આલે, ખેડૂત પોર્ટલ ઉપર અને એમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય, તમારું ઉતારા નાખવાના હોયને. તમારું નામ નખવાનું હોય ને, એ બધું નખવાનું અંદર હોય. બધી ડિટેલ તમારી જોડે કમ્પ્ટ હોય તો, કજ તો આપડે તમને કરાવી દેવા તમારું ફોર્મ.
તમે તો ભરાયું ફોરમ?
બસ વાત કરીએ, એક ભાઈબંદે મને હમણાં જ વાત કરી અને મેં હમણાં. રીલ જોતો તો.
હમ.
તો રીલ માંય સમાચાર જોયા તો, સમાચાર માં એમના વચ્ચે જોયું તું.
એવું.
ઓ તો ભાઈબંધ હૈ, ભાઈબંધ ને કીધું હૈ. આપડે ઈચ્છા હે, કપા વાવાના. અને કપા વાવો હ, આ વખતે પીચ ગામ વાવાની ઈચ્છા હૈ. તો તમે આ યોજના જે નવી આઈ ને.
હમ.
એ યોજનામાં ગઈ વખતે ભર્યું તું, ફોર્મ તમે ભર્યું હોય તો. મોબાઈલ મળતો તો, ગવર્મેન્ટ તરફથી.
ના નતો ભર્યું.
તો ભલાય નહી ગૂડો.
ખબર નહી હોતી ને યાર.
તો બધું તમે યાર એજ્યુકેટ થઈ ને, એ બધું ધોન રાખો. તા પપ્પા ન તો ખબર ના પડે, પણ તમને તો પડે ને યાર ખબર, તમે તો યાર હ અત્યારની જનરેશનને આ બધું જોનતું રેએવું પડે ને. આ આપડા ઘરના પધી ખબર ઓછી હોય, કારણ કે આપડા ઘરને જોડે મોબાઈલ પેલો સાદો હોય, બાપડા જોડે.
હમ.
જ એ લોકો આપડા ખેતી કરે જતા હોય, એટલે પણ આપડે ખેતી માં આપડે વધાર પડતું તો આપડન ઓસી ખબર પડે, આપડે મમ્મી-પપ્પા લોકો વધારે ખેતીમાં કરતા હોય, હમજ્યા?
હ, હમ.
હ, તમારે એવું જ હશે ને.
હા, હા.
કુણ કર તમારુ?
હમાર ખેતી કોણ અ માર પપ્પા, મમ્મી, કાકાન, દાદા-દાદી.
હમ, બરોબર. ચાલે તો વાધો ના આવે, કેટલા વર્ષથી તમે ખેતી કરો?
અમે કોણ? ખેતી તો કોઈ નોકરી કરતા જ નહી, બધા વર્ષોથી ખેતી જ કરે.
બરોબર તમારી ઈચ્છા, હું ખેતી કરવાની હે કે પહી હવે
ભણવાની.
ભણવાની ઈચ્છા હ એમ ને.
હમ, હમ.
હમ, બરોબર. તો ચાલે વોધો ના આવે તો, આ થોડું આ ધોન રાખો, મે કીધું એ રહ્યું. તો એટલો ખર્ચો જાય, બીજી વાર આનો બધો બીજ વાત ને.
હમ, હમ.
ચૌદ હજાર રૂપિયા નું હજાર રૂપિયા, જે ચૌદ હજાર મળે, ચૌદ હજાર. સત્યાવી મળે તો, સત્યાવી જે મળે એ ખરા.
કોઈની શે શેડ નું બિયારણનું તો નેકળે.
હમ, અત્યારે તો શેડ બઉુ ઊઘી થઇ ગયા ભાઈ.
હમ, હ.
શું ચાલે પલાવના તમાર?
પલાવના ખબર નઈ હોમાં અપ્પા મરાવે ઇયોન ખબર હશે.
કલાક ઉપર?
કેવતો, હું મન ખબર નહીં માં પપ્પા એમને પલવ મરાવે, એટલે એમ ખબર હશે.
બરોબર, કટરના ની ખબર હોતો તો કટર?
હમ, કોઈ ખબર નહીં, કટરનું એવું ખબર નહી કોણ
તો ખબર તો યાર રાખો બધી તો ખબર પડી છે કે, પલાવના કટરના ચલે એમ.
ખાલી પુરા આપડ ના ખબર હે.
એ તો હો ડોડસો રૂપિયા ચાલતા હશે, ચેટલા ચાલતા હશે, કાઢવાના તો‌.
કઢાઆના કલાકે?
એતો કલાકે ના હોયને, અમો પેલા ક્ઢઆવાના હાલરના.
હા.
હોવે, હોવે, ખરા-ખરા.
તમાર કોરે ચેટલા ચાલે?
અમારે ચાલતા હશે, હાલતો તો કલાકે ગનોને અઢીસો-તનસો રૂપિયા ચાલે.
તોતો સસ્તું કેવાય અમાર તો કોણ સસ્સો-આઠસો રૂપિયા ચાલ કલાકે
એવુ એમને.
હઅ
બરોબર, અમાર એટલા બધા નહી ચાલતા.
અમાર તો સસ્સો-આઠસો રૂપિયા લે.
હવે આ ડીઝલના ભાવ વધ્યા હને તો સાયદ દરો વરશે આ સિજન મોં
ભાવ વધી ગ્યા અડચનના
હમ્મ ગાડીના પલાવના ન કટરના તો એ લોકો વધારે દેતાઆલ
હં
હં જોઈએ ઓવે હું થાય
થોડુ હોતળો અને બધું હતું ઇ હારું હતું હો પાહુ
હોયે પેલું હળ વાટ તે ન
હં ઈ બળદથી
હોળીમાં ખર્ચોય ઓછો થતો પન ઓમ થોડું સ્લો થાતું પન ઓમ પાવ માર પેરાતુ હારું હો એમાં
હં હં
પેરની પેરની આવન પેરની
હમ્મ હં હં
એમ પેરની મો પેરાતુ હારું
એમાં મેનત બઉ થાય સે પાહી
હમ્મ પન પાકે એવો થતો હં મારો વીજે હા જીરું ન વિરું તો કેટલુ હતું ખબરે ચાલી મન પચા પચા મન થતું પણ અત્યારે તો પોચ પોચ એકરનુંય વિહ મન ની થતું
હાચી વાત છે.
હમજ્યા એટલે એરો ફરક આયો ખરો
આ તો પેલા આપડે વળી કોણ આપડે સોણયુ ખાતર આવે ન
હોવે
હા ભેસોનું ન ગાયોનું સોણ
હોવે
એય વાપરતા હતા આપણેે ફુલું વળી ઉરયા નજી બધું ખાતર વાપરે એટલે જમીનને થાય ને પેલુ ફેર ના પડે
તમારે તો સોણીયુ ખાતર તો પડ્યુ અશે આ વખતે ખેતરમાં કિરણના
સોણીયુ ખાતર ભરે પણ આપડે જી પેલા એળા કઢાવ ને
હં
જે પેલી ફોત્રી નેકળે ખબર એ
હોવે હોવે
ઇ ફોત્રી પન નાખે
હં હં
આવું કોમ આવું હોય ન તો હેડે પીડુ તો બધું કેમિકલને એવું વાળું આવે એટલે પાકે બળી જાય કોન થોડો થોડો
યુરિયા ન ડી એ પી ને એ રયુ ન
હં
હોય પન આરયુ ખાતર પણ ઓ તો સોણીયુ ખાતર મારુ મોંઘુ બવ થઈ ગયુ ને ભાવ
બધા નાખે બઉ મોઘું થઇ ગયું પેલું આપડે વાવેત કરો ઇટલી ફેલ નાખવું પડે ન આપડે સોણયું ખાતર એકદમ પરદસ તેતર મા ત જી ચાર પસ વર્ષે વાત
બરોબર, તણુ મન કોન આલે તમાર તમારે આલવા નું હોય કે પાર્ટી આલે. તોનો મન તોનો મનાવો ને ટેક્ટરના
એટલે હામજ્યું ને કોઈ,
આપડે ટ્રેક્ટર ના પૈસા જે આલવા પડે ને તોના મન,
હમ,
એ કોણ આલે?
એ તો આપડે ભાગવું આવતા હોય તો જે શેતન માલિક હોય ઈ આલે,
બરોબર.
અને આપણું પોતાનું પોતાનું હોય તો આપડે આલવા પડે એવું હોય. અ હ,
બરોબર હમ હમ,
પોતાના ખેતરમાં નાખો તો આલવાં નુ થાય એવું હોય.
હ, હ તે એવું હોય એમને,
હા,
હમ હમ,
પણ આપડે એ જો ત્રણ મનના પૈસા આલે, અન જે પેલા મજૂર હોય ને,
હ હા,
મજુરીને મજૂરી આલે પણ આપડે ના આલે હ,
ચેમ આપણા ન આપણા ન હુના આલે,
મજૂરી,
એટલે આપડે આપડા ખેતરમાં નાખીએ એટલા માટે ને,
ધારો કે આપડે હું તમારું ષેતર વાવતો હોય ને,
હા,
તો આપડે તમે ખેતરમાં ખાતર ભરાવતા હોય હું તમારે ભાગ્યુ હોય
હમ,
મુ તમે મને કહ બીજા મજુ લાવજે હુ બીજા મજુર લાવું ને ઈય મજૂરી તમારે આલવા ની પણ માલ મજૂરી નઈ લેવાતી. ચ ચમ કે ખેતરે એ મારું થાય ને હું વાવું એટલે મારું જ કેવાય.
ઓવ હોય,
ઈ રીતનું,
હમજી ગયો એટલે અહીંયા મજૂર ને મજૂરી આલે પણ આપડે ના આલાય. આપડે ગમે એટલું કોમ કરીએ તો એ એવું હોય ને,
હમ, અમને કો એડા વાયા,
હું કો,
એડા એડા,
એડા વાયા એમ,
હ હમ,
જોઈએ કરીએ કોક બીજું તો શું થાય હવે તાર,
અને અત્યાર કોણ અમારા પપ્પા ને ચાલો જ પ્યરવા ગયા.
હ હા બરોબર,
કેમ કે, અમાર પૂરા વર્ષ